હલો.
હલો.
હા નમસ્તે કેમ છે?
મજામાં છો તમે દીપાલી બેન.
હું પણ મજામાં છું અને. આજ મ મને ફારી સા સેવિંગ મની વર્સેસી સ્પેન્ડિંગ મની આ વિષય પર વિ તારેથી વાત કરવાની છે.
હા. હ
બોલ‌ઇ.
હલો.
હા બોલો ની
હા મને પન બોલાવે છે.
આજ મને થેરે સાત સેવિંગ મની વર્સેસ પેન્ડિંગ મની આ વિશે પર બાત વિસ્ તરિત થી વાત કરવાની છે.
હા હું પન આજ મને બી તારી સાથે સેવિંગ મની અને વસેસ મજેસે પનિક મની અને ઇ હા વિષય પર વિસ્તારનથી વાત કરાવી છે.
આજકલ ઘના લોકો પૈસા કમાવે છે પન બચત નથી કરતા બીજુ બાજુ કોય લોકો ખૂબ બચત કરે છે. પન જીવનનો આનંદ લેવા ખર્ચ કરવો કરવામાં ડરે છે.
હા સાચું છે આજકાલ ઘના લોકો પૈસા કમાવે છે ને તો પન બચત જ નથી કરતા અને ત બીજી બાજુ કોઈ લોકનો ખૂબ જ બચન કરે છે નય ત પન જીવનોનો આનંદ લેવા ખર્ચ કરાવવા માંડે છે.
એકદમ એટલે સેવિંગ મની અને સ્પેન્ડિંગ મની એ બંનેમાં સંતુલિત રાખવું ખૂબ જરૂરી છે.
હા સેવિંગ મન મની છુ છે? આમ જે અમિત ઇહ પેલે પન સેવિંગ મની વિશે બાય વાત કરીએ પન બસ
હા બચત ઇટલે આપની કમાઈમાંથી થોડો ભાગ ભવિષ્ય માટે બાજુ પર રખો બધાયે થી એક સાથે ખર્ચ ન કરી દેવા પન જરૂરી સમય માટે સંભાળી રખવા.
હા એટલે જે પૈસા આજે બચાવવાનું શું છે નય તો આપને ભવિષ્યમાં કામ લાગે છે ફીરી
હા જુરૂર જેમ કે અચાનક બીમારી આવી જાય ઘરમા કોઈ એમરજન્સી થાય બાલકોને શિક્ષન માટે પૈસા જોઈએ વ્યાવસાય શુરૂ કરવો હોય. લગ્ન પ્રવાસ અથવા કોઈ મોટી ખરીદી કરવો હોય. ત્યારે બચત ખુબ કામ લાગે છે.
હા જો આપની પાસે બ મ જે બચત હોય તો સંકટના સમય તો ખરાબ મજે ગબરાટ જ ઓછી થય
હા એકદમ બચત વ્યક્તિને સુરક્ષિત મહ મહસૂસ કરવાવે કરવાવેે છે.
બચત કરવાના મુખ્ય ફાયદા શું શે?
હા ઘના ફાયદા છે પહેલો ફાયદા આર્થિક સુરક્ષા મળે છે. બીજો ફાયદા અચાનક ખર્ચા આવે તો ઉધાર લેવોની જરૂરત તો ઓછી પડે ભવિષ્યના સપના પૂરા કરવા મદદ મળે અ ચોતા ફાયદા મનમાં શાંતિ રહે છે કે મારી પાસે થોડાક પૈસા સુરક્ષિત છે. પાંચમો ફાયદા બચતની આદત વ્યક તીને શિસ્તબદ્ધ બનાવે છે.
હા મને પન લાગે છે કે બચત કર અ મજે કરતાનના લોકોનો વંદરે જવાબ દારી બની છે.
હા કારણ કે લોકો ખર્ચ કરતા પહેલા વિચાર કરે છે આ ચીજ ખરીદેવી જરૂરી છે કે નહી.
મજે બચતનો સંબંધ તો ભવિષ્ય માં જે ભવિષ્યમાં સાથે તો ખૂબ જ ઘનો છે.
હા આજે બચાવો પેલો પૈસા કાલે અને ઉધાર આપે છે. .
અને હવે તો સ્પેન્ડિંગ મની એટલે ખર્ચ કરવું એ વિશે તો વાત કરીએ.
હા ખર્ચ કરું ટલે રોજિંદા જીવન મી જરૂરત એ માટે પૈસા વાપર વ જેમ કે ખાવાનું કપડા શિક્ષણ દવા ઘર ખર્ચ યાત્રા બિજલી મોબાઈલ બચ્ચોની ફી ઉત્સવ સામાજિક પ્ર. આ બધા માટે ખર્ચ કરવી જરૂરી છે.
હા ખર્ચ તો જીવનનો આવશ્યક ભાગ છે ને જો પૈસા કમાઈએ પણ ખર્ચ ન કરાયએ તો જીવન ચાલશે કેવી ન રીતે
હા સાચું. પૈસા કેવલ જમા કરવા માટે નથી પણ યોગ્ય સમયયોગ્ય વસ્તુ પર ખર્ચ કરાવે તો જરૂર છે.
હા એટલે ખર્ચ તો કરવાનો મ મતલબ વીજલું ખર્ચી નથી. પણ જરૂરી અને ઉપયોગી વસ્તુ માટે પૈસા વાપરશું તો-'
બિલકુલ જો આપને પોતાના સ્વસ્થ શિક્ષણ ઘની જરૂરત વ સાધના સામગ્રી સગવડ આરામ. અને પરિવારના સુખ માટે પૈસા ખર્ચ કરીએ તો એ યોગ્ય ખર્ચ કર લાવે.
હા ખર્ચ કરવાના ફાયદા તો શું હોય શકે.
અ ખર્ચના પણ ઘણા ફાયદા છે. પહેલો ફાયદા જીવનની જરૂરતી પૂરી થાાય છે બીજો ફાયદા અ સગવડ અને આરામ મળે છે તે ત્રીજ. ો ફાયદા શિક્ષણ વ્યવસાય સ્વસ્થ પણ ખર્ચ કરી એ તોું ભવિષ્ય સુધારાય છે. ચૌથો ફાયદા પરિવાર સાથે નાના મોટા આનંદના પ્રસંગો ઉજવી થકીએ છેી પાછો મો ફાયદા પૈસા યોગ્ય રીતે તે ખર્ચ કરીએ તો જીવનની ગુણવત્તા સુધારે છે.
હા જેમ કે સારું અર્થ બાળકોની શિક્ષાના ત સારા કપડા વ્યવસ્થાપન ધન્ય હા બુદ્ધિ ખર્ચે જત હોય છે. પણ જરૂરી ખર્ચ છે.
હા એકદમ પૈસા ફક્ત બચાવી રાખો અને પોતે પોતાની જરૂરતા દબાવી દેવી એ પણ યોગ્ય નથી.
એટલેક વચન પણ જરૂરી જરૂરી આ અને ખર્ચ પણ જરૂરી છે નહીં તો તો બતમાં સંતુલન કેવી રીતે રાખવું.
હ મારા મતે કમાઈ ના પૈસા ને ત્રણ ભાગમાં વિચારવો જોઈએ. જરૂરી ખર્ચ બચત. ઈચ્છા તો આનંદ માટે ખર્ચો.
હ ઉદાહરણ આપો ને
અ જેમ કે કોઈને મહિનામાં વિસ હજારું રૂપયા આવે તો પહેલા ઘર ખર્ચ દવા ફી બિલસ રાશન જરૂરી ખર્ચ માટે બાજુ પર રાખી એ પછી થોડે ભાગ બચત મામાંગ મૂકી દે. બાકીમાંથી થોડે ભાગ પોતાની નાની ા આંગ ગિફ્ટ અથવા કપડા માટે વાપરી શકે.
અરે. વાહ એક. એટલે પૈસા આવે ત્યારે પહેલે બતો ખર્ચેક ન કરવી દેવાનો ને પણ યોજના બનાવી બજ બનાવીએ.
હા એનેજ મ મેનેજમેન્ટ કર કરવા.
મજ ખર્ચ તો કરાવું જરૂરી છે પણ બીજુંલો ખર્ચ છું એ. જોુઈ છે શું છે
હ હ ફિઝલ ખર્ચટલે વા ખર્ચ જે જરૂરી ન હોય કેવલ લલચ દ કાવાશે શિક્ષણ ઈચ્છા માટે કરવામાં આવે જેમ કે ઘરમાં જરૂરિયા હોય છતાં બારબારને આવશ્યક શોપિંગ કરવું ફક્ત ઓફર જની જોઈને ખરીદી કરવી સોશિયલ મીડિયા જોઈને બેજાની નકલ માં ખર્ચ કરવો
હા ક્યારેક સેલ્સ એલાજ માો લોક વસ્તુ ખરીદી લે છેને પછી ઉપયોગ પણ નથી નથી થતો
એકદમ ડિસ્કાઉન્ટ હોય એટલે એ ચીજ જરૂરી બની જાય જરૂરી નથી
મોબાઈલ કપડા કસ્ટમેટિક સજાવટની વસ્તુઓ આમાં જે આમાંને લોકોને વધારે ફસાઈ જાય છે
હા અને પછી મહિનાના અંતરમાં પૈસા ઓછો પડે
અને એક પ્રશ્ન વધારે બરચત કરાવી એ હંમેશા જરૂરી છોડીી છે
હા બજટ ખૂબ સાર આદત છે પણ જો કોઈ વ્યક્ તટલી બચત કરી કે પોતાની જ જરૂરી તો પણ પૂરી ન કરે સ્વસ્થ પર ખર્ચા ન કરે બાલકોની શિક્ષણ ટાળે આરામદાયક જીવન ન જીવે તો એ સંતુલિત ર જ નથી
હા એટલી બચત તો એટલી ન હોવી જોઈ કે જીવનમાં આનંદ જનરાય
હા પૈસા જીવન સુધાર વા માટે છે એટલે અતિ બચત આની અતિ ખર્ચ બંને ખોટી બાજુ છે
મને તો લાગે છે કે સાચી સમજ તો એકા કયામાં ખર્ચે જરૂરી છે અને ક્યાં નથી
મ એકદમ વ પૂર્વ ખર્ચાની એ નિયમિત બચત એ સારી રીત છે
ઇમેજનરીસ સમય તો બચત કેવી રીતે કામ લગા છે
હ દરીએ કે ઘરમાં કોઈ અચાનક બીમાર પડે હોસ્પિટલ ન ખર્ચ આવે નોકરી જતી રહે વવ નુકસાન થાય ગરમમાં રિપેર નો ખર્ચ આવે તારે બહુ જ જરૂરી સાબિત થાય છે
હા જો બચત ન હોય તો ઉદાહરણ લેવું પડે ને તો ખર્ચ લેવું પડે અર્થ અથવા બીજાની મદદ પણ નિર્ભર લવું પડે
હા અને એનાથી માનસિક તનાવ પણ વધે છે બચત હોય તો કોન્ફિડન્સ રહે થોડીયાધાર માસ મારી પાસે છે
હ
હ
જ બાકો બાળકોમાં તો બચતની આનંદ જ કેવી રીતે લાવી
નાન ઉમર હતી જપ પેકેટ પોકેટ મની માંથી થોડે ભાવ બચાવો શીખવો પીટી બેકપ આપનું એવી સમજાવું કે બધા પૈસા તુરંત ખર્ચ ના કરી દેવા
તમા બ હા જે આથી બાળકોના પૈસાની તો કિંમત જ સમજે છે
હા એને હા જરૂર બચત મોટી રકમ થી તો શરૂ થાય એ જરૂરી નથી નાનો બાપ પણ બચે અભિષેક કાઇ મુકે વાત આદત ની છે
અને જો કોઈ જો કોઈની બી કમાઈ આપશો હો